હલો.
તમને મારી અવાજ આવે છે.
હાજી આવી અવાજ તમારી
બેન છો તમે મજામાં?
કેમ છો તમે? હું પણ મજામાં છું.
હ. હેલો.
હા બોલો ને.
આજે આપણેે પૂજા ના વિશે વાત કરવાના છીએ.
સારું કરો.
જેમ કે આપણે સવારે ઉઠીને અ સૂર્યદેવને નમસ્કાર કરવો જોઈએ. અને આપડે ગંગા જળ પાણી આપડણે અર્પિત કરવું જોઈએ. અને તુલસીમાંને પગે લાગવાનું સવારે. એની પૂજા કરવાની સવારે આપણે મંદિરે જવું જોઈએ. શંકર ભગવાન નું મંદિર છે આપણા ઘર ના આસપાસ તો ઘણા મંદિરો હોય. કે જેમ કે શંકર ભગવાન નું હોય છે આપડ હનુમાન દાદા નું હોય છે. છે પછી અંબેમાનું હોય છે. આપડણે સવારે ઉઠીને કોઈ બી એક મંદિરે દર્શન કરી આવવા જોઈએ. અને આપણેે તપ પ્રસાદ બી ચડાવો જોઈએ. આપડે ઘરેથી કોઈ બી મીઠી વસ્તુ બનાવીને આપડે તાપ પ્રસાદ ચડાવએ છીએ. ત્યા પૂજા ની થાળી લઈ જઈએ છે મંદિર માં તમે કઈ કહેવા માંગો છો?
હા પૂજા વિશે હું તમને કેવા માંગુ છું આજે પૂજા હોય છે ને. તે હિન્દુ ધર્મમાં પૂજા એ ઈશ્વર સાથે જોડાવાનું. માધ્યમ છે. પૂજા કરવાથી ઘરમાં સરાત્મક ઉર્જા આવે છે. પૂજા કરવા કરતી વખતે સાચી પદ્ધતિ અને નિયમોનું પવિત્રનુ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જેમ કે વગર નાહવા વગર પૂ પૂજા થતી નથી, ના પૂજા કરવા માટે આપડે અહ ખુબજ અહ ક્લીન રહેવું પડે છે. અહ પૂજા પૂજામાં ગંધ, પુષ્પ, દૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરવામાં જોઈએ છે. અહ ભગવાન ગણેશને ક્યારેય તુલસી ન ચડાવવાની અને ભગવાન શિવને કુમકુમ કે હળદર ન અર્પણ કરવી કરી શકે છે આપણે અહ આરતી, આરતી ની થાળી માં ફૂલ, કપૂર, દીવો અને અગરબત્તી રાખવા માં આવે છે, તે ઈશ્વરને પ્રત્યેક આદર દર્શાવે છે. પૂજા નું સ્થળ હંમેશા સાફ સુથરું હોવું જોઈએ. વાસી ફૂલો ક્યારે પૂજા માં ન રાખવા જોઈએ. જો પૂજા માટે છે ને પિત્તળની થાળી શ્રેષ્ઠ ગણાય છે. આરતી કરવા માટે પ્રાઝ આરતી દિયા બી હે વી હેન્ડ વિથ હેન્ડલનો ઉપયોગ ખૂબજ સરળ રહે છે. પૂજાની સાચી પદ્ધતિ જાણવા માટે, તમે અહ પોતાના જે અહ સાચી પદ્ધતિઓ છે ને અહ કરવી જોઈએ. અને જો તમે પૂજા કરવા, પૂજા પૂજા માટે છે ને આપડે ખુબજ સાફ સુથરા રહીને, સવારે ઉઠીને નાઈ ધોઈને પૂજા કરવું જોઈએ અને જેમકે પૂજા કરવામાં છે ને આપડે બીલીપત્રા નો પણ ઉપયોગ કરવામાં આવે છે અને તેના તેના માટે તાજા તાજા અને સારા ફૂલો પણ યુઝ કરવું જોઈએ અને જેમ કે આપણે ઘણા, હિન્દુ ધર્મમાં છે ને ઘણા ભગવાનો હોય છે. જેમકે અહ હમ્મ ગણેશજી હોય છે, અહ ગણેશજી હોય છે, અહ માતા હોય છે, સીતા માતા હોય છે, રામ લક્ષ્મણ ની જોડી હોય છે, એમ કરીને ઘણા ભગવાનો છે અને બધાની પૂજા બધા લોકો આપડે, ઇન્ડિયામાં ઘણા લોકો છે, તે અલગ અલગ દેવતાઓને પૂજે છે, જેમ કે કોઈ કોઈ ગણેશજીને પૂજે છે, કોઈ અહ એ માતા પાર્વતી ને પૂજે છે, અહ કોઈ શંકર ભગવાનને પૂજે છે, કોઈ રામ અને લક્ષ્મણજી ને પૂજે છે, અહ કોઈ આ આપડે અહ ગુજરાતમાં તો વધારે વધારેમાં વધારે છે ને, અહ ગણેશજીની પૂજા વધારે કરવામાં આવે છે અને ત્યાં જો આપડે કોલકાતામાં જોઈએ ને, ત્યાં છે ને દુર્ગા માની પૂજા ખુબજ કરવામાં આવે છે અને ઉત્તર પ્રદેશમાં પણ દુર્ગા માને ખુબજ પૂજે છે અને તે તેમની મૂર્તિઓ પણ બેસાડવામાં આવે છે, નવ દિવસ બેસાડીને તેમને પૂજા કરવા. રોજ સવારે, સાંજ આરતી કરવામાં આવે છે. અને તે પૂજામાં ખુબ સાફ સુથરું રહીને અને સારી રીતે તેમની પૂજા કરવામાં આવે છે. ગણેશજી ની પણ પૂજા ખુબજ સારી રીતે કરવામાં આવે છે. ન નવ દિવસ, જેમ લોકો ઘેરમાં બેસાડે છે તે પ્રમાણે તેમની પૂજા આરતી ખૂબજ અહ મનથી કરે છે અને આપણે બધા એ છે ને ભગવાન ના પ્રતિ આસ્થા બનાવી રાખવી જોઈએ. બધાએ છે ને પૂજા સવારે ઉઠીને, નાઈ ધોઈને પૂજા કરીને, પછીજ કામ પર જાવું જોઈએ, તે એનાથી શું શું છે કે આપડુ મન છે ને એકદમ શાંત હોય છે. અહ તમે શું કેવા માંગો છો, પૂજા વિશે?
સાચી વાત છે. આપડે અહ આપડા અહ પહેલાથી જ મતલબ મોટા લોકો બી કરતા આવીએ છે પૂજા, એટલે પછી જો એને બાળ કો બી શીખે પૂજા કરવા માટે તા પૂજા કરીને એકદમ મન હલકું થાય છે. અને પૂજા પૂજા કરીને આપણું. દિમાગ એકદમ બહુ શાંત હોય છે, અને તો આપડી કોઈ બી અ કોઈ પ્રાર્થના કરીએ છ છે તે ભગવાન સાંભળે છે. અને આપડે જઈએ તો અ હ પાવાગઢ માં બી બહુ મોટું મંદિર છે કાલિકામાન. તા બી નવ દિવસના નોડતા હોય છે બહુ સરસથી ત ગરબા રમે છે. નવ દિવસના, અને અ આપડ આઠમ ના દિવસે બઉ ત આ પબ્લિક બી થાય છે બઉ દર્શન કરવા બી ત લોકો જાય છે મંદિરે, અને બહ એમ.
સાચું કીધું તમે તમે બરાબર કીધું છે. આપડણે માતાજી ના પૂજા કરતી વખતે છે ને. જાણીએ મિત્રો પૂજા સાથે જોડાયેલી ઘણી મહત્વની બાબતોને. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જો પૂજા કરતી વખતે આ વાતો નું ધ્યાન માં રાખો ને આપણે. તો પૂજાનું ફળ સંપૂર્ણપણે પ્રાપ્ત થતું થ થાય છે, જો પરિણામ ન મળે ને તો તમારે પૂજા માન્ય ગણ ગણાતી નથી. તેથી જો તમે દેવી દેવતાઓની પૂજા કરતી વખતે કેટલી ભૂલો કરો છો ને. તે પૂજા કરતી વખતે તે બાબત નું ખાસ ધ્યાનમાં રાખવો, અને માનવતામાં આવે છે કે પૂજા કરતી વખતે જો તમે આ બધી ભૂલો કરો છો ને તો સુ પરિણામ મળતા મળવાને બદલે, તમારે દેવી દેવતા ન ક્રોધ નો પણ, સામનો કરવો પડી શકે છે, તો હું તમને એજ કેવા માંગુ છું, કે પૂજા કરતી વખતે ખુબ જ ધ્યાન રાખવાનું. પહેલા તો તમે લક્ષ્મીની કૃપા અને તમારા કુળદેવી કે ઈષ્ટ દેવી દેવતાઓની કૃપા આશીર્વાદ ઈચ્છા હોય ને તો તે તે હિસાબે તમે એલોની પૂજા કરો, અને આપણેે બધા એ પૂજા કરતી વખતે છે ને. અ ખુબ જ સારી રીતે સાચું મન, અને આ સારા દિલ થી આપણે પૂજા કરવી જોઈએ, તમે શું કેવા માંગો છો પૂજા વિશે.
સાચી વાત છે કે આપણે કુળદેવીને અને લક્ષ્મી માને માનવા જોઈએ. અને એ લોકોની અ એ લોકોની પૂજા કરવી જોઈએ તો જ આપડણે પણ સફળતા થાય છે અને સારું એમ જ્ઞાન મળે જયારે કુળદેવીની પૂજા કરીએ ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. કે લોકોને પ્રસાદ બનાવવાનું કોઈ વસ્તુમાં એ લોકોની પૂજાની થાળીમાં કોઈ છે કોઈ વસ્તુ એમ ભૂલી નહી જવાનું. અને બધી વસ્તુ ધ્યાનમાં રાખીને પૂજા કરવી પડે, અને પૂજા કરવી વખતે આપણે કઈ એકદમ શાંત રહીને પૂજા કરાય કે હા દે જોડીને બેસીને તે ભગવાનને પ્રાર્થના કરીને આપણે એમને ભોજન અર્પણ કરીએ છીએ. તે પ્રસાદી લે છે ભગવાન ભાઈ આપણું ફલ અ એમ પણ મળે છે આપણે પૂજાનું. બઉ ખાસ ધ્યાન રાખવી પડે છે એવા કે આપણે પૂજા ક્યારે થાય ક્યારે. કોઈ વાતને આપડે ભોલાય નહી એમ.
સારું કીધું તમે પૂજા એ છે ને ખુબ જ સરસ આપણા જીવનનું એક શ્રેણી છે કારણ કે આપણે છે ને. પૂજા કરીએ ને તો આપણું મન બી શાંત રહે છે, ને પૂજા કેના માટે કરવામાં આવે, પૂજા કરવા જઈએ તો આપણે આપણા પરિવાર માટે પણ પૂજા કરીએ છીએ કે અમારા પરિવાર માં બધા સારી રીતે ર અને ખુબ જ આનંદથી રહી છે. અ પૂજા આપણા લાઈફમાં ખૂબ જ અગત્યની છે, અ ખાસ કરીને હિન્દુ ધર્મમાં પૂજા કરવાથી, આપણે જીવનમાં બધા કામોની શરૂઆત આપણેે છે ને જીવનમાં ગમે તે કામ કરે ને તો તે પે પૂજાથી સ્ટાર્ટ થાય છે જેમ કે આપડે કોઈ ગાડી ગોડાક ખરીદીએ તો તેના માટે પહેલે પૂજા કરવામાં આવે છે, આપણે કોઈ લગ્ન પ્રસંગ હોય ને તો તેના કોઈના લગ્ન જો નક્કી થાય ને તો પણ આપણે પે પૂજા કરવા મંદિર માં જાય, પજા ખુબ જગ્ય અગત્યની છે બાબત છે. આપણે બધા એ મળને એકબીજાને એમ જ શીખાડવાનું કે તમે સમ હોય ને તો તમે પહેલે કોઈ બી કાર્ય કરો નવું તો પહેલે પૂજા કરીને જ કરો શું તમે અમારા વાતથી ખુશ છો ખરા?
હા તમે કીધું બધું સાચી વાત છે કે પૂજા કરવાથી બહુ મન હલકું થાય છે. અને બહ આપડે જ્ઞાન બી મળે છે આપણું, મન શાંત થાય છે પૂજા કરવાથી અને બારે આપડે કોઈ તહેવાર હોય ત્યારે આપડણે જયારે દર્શન કરવા જઈએ, આપડણે ફરી આવીઈએ તો બહ આનંદ થાય છે એમ કે આપડે દર્શન કરી આવ્યા ભગવાન ના એમ પ પૂજા કરીને આવ્યા બહુ એમ આનંદ થાય જયારે આપણેે, ફરવા જઈએ ત્યારે આપણે ભગવાનના ત મંદિર જોઈએ, ત તર જલ્દી પગે લાગવા જઈએ ત આપડે, અને કેમ કે થોડા દર્શન કરી આવીએ થોડું ફરી આવીએ તો આપણું મન બી હલકું થાય, કે આપડી જે જે આપણું ટેન્શન હોય એ બી હલકું થાય થોડું, આપણેે દર્શન કરી આવાથી થોડું ફરી આવાથી બઉ આપડે એમ સારું લાગે છેમ
સારું કીધું બેન તમારી બધી વાતો સાચી છે. અને હું ખુબ જ સંતુષ્ટ થઈ,
તમને મારી વાત પર સારું
એક બરાબર બધું તમે જે પણ કીધું ખુબ જ સરસ કીધું.
હા
સારું ધન્યવાદ